કો આપડે મોબાઈલ લાવવાનો તો મોબાઈલ કયો હારો આવે?
શું કરતા હતા ત તમે?
હા.
શું કરતા હતા અત્યારે?
અત્ય્યારે બેઠો છ.
શો બેઠા હતા બાર?
કોમ્પ્યુટર ક્લાસ ન.
હ બરોબર શું મોબાઈલ લેવાનો?
હ હમ.
હમણાં જ લીધો હતો હમણાં જ હતો યાર મોબાઈલ એક તમાર જોડે.
કલો?
તમારી જોડે તો મોબાઈલ હતો ને.
એ જૂનો હૈ નવો લાબાનો મોબાઈલ.
એટલે હજુ તો લા ચાર મહિના થયા છે તમારા.
હા એટલ થઈ હશે જુના મહિ લાવયા હતા ને તો.
હમ હમ કેટલામ પડ્યો હતો એ ચાર હજાર ચાર મહિનાથી આ મોબાઈલ.
ઈ આપડે પોસ્ટ જેલમાં.
પોચ હજાર મોબાઈલ પડ્યો હતો એવું.
હમમ જૂનો હતો.
ઓહ બરોબર શું કરું મોબાઈલ હાલ તમારે તમારે તો ભણવાનું છે.
હા લોડિયા મોબાઈલ મોબાઈલ નહીિ ના મોબાઈલ કોણ રિ લ ઉડીજી હ બતા તું ન
ડિસ્પ્લે તો ડિસ્પ્લે નવી નાખાયતો હોય એમાં હું.
જૂનો ફોન હે કદાચ થી પાહી જેતી રેતો.
હમ એ સાચી વાત હ કારણ કે ડિસ્પ્લે પોંચ હજાર નો ફોન હવે ડિસ્પ્લે ના બે હજાર બાવીસો રૂપિયા બીજો ખર્ચ. જો થાય.
હમમ
હમ એના કરતા કોઈ સારો નવો મળી જાય યા જૂનો મળી જાય તો લઇ લેવાય એ હાચી વાત-
અને પ કંપની ચ ખબર હ રયલમી.
હ હા. બરોબર ના કંપની તો સારી આવે. રયલમી.
હજ હ કોઈ ન આ ર અજુ?
ના ના ફોન લેવો હોય તો લેવાય જે લેવો હોય લેવાય એવું કોઈ નઈ જોઈએ હળો લેવો તમારે રયલમી લેવો હે?
પડી કોન વિવો લેવો હૈ.
મોડલ મોડલ જે
મોડલ જોયું નહિ પણ વ્યુ લેવો હોય કયો સારો આવે વ્ય ફોન
અમણે નવા નવા મોડલો આવ્યા છ છેએ પા હમં કેટલું બજેટ જેટલું હ મોબાઈલ નું પેલા બજેટ તો
અ આપડ વિસ થી પચી હજાર
વીસ પચી હજાર તમે હાલવાના કે ઘરન હાલવાના
ઘરનો ન.
ઘરના આલવા
હમ હમ
હમ બરોબર તો વી પચીસ હજાર તો વધારે નહી?
ચ વધારે મા ફન છોકરી ફોન લાવ્યો ને આપડે વિવો વિવો ટી ફોર એક્સ ચોવીસ હજારનો.
બરોબર તો તમે વીસ હજાર કહો તો ઈરો ચોવીસ હજાર લાવ ચાર હજાર જ વધારે લાવે ને શું કરે પપ્પા ની હુ કરે?
એમ પપ્પા ને આપડે હીરા હીરા કહવા જાય હીરા.
બરોબર કઈ જગ્યાએ?
હમ જગ્યા તો ખબર નહ પાટણમાં જ છે.
હમ હમ હમ બરોબર આા તો મોબાઈલ લેવાય લેવો હોય તો લઈ લો બીજું શું?
હ તો ખાલી તમન શું મોબાઈલ થયો હારો આવે
કેટલી રેમ કેટલી રેમ વાળો લેવો?
હમ ત્યાં વળી કેટલી આવશે આ બજેટ ટલું એટલું એ પણમ
ફોર જીબી લેવી એ આઠ બસો છપ્પન લેવું એ કયો લેવો? આઠ એકસો અઠ્યાવી લેવો કયો લેવો એમ?
પાઠ એકસો અઠ્યાવીસ.
તમારે કોના માટે લેવાનું ખાલી વાપરવા માટે કે ગેમો રમવા?
હ વાપરવા અને ગેમ રમવાવ
એવું હો એમ ને
હ હમ
બરોબર કોઈ ધંધા માટે લેવાનું નહી ન?
ના ના ના
કોઈ ધંધા માટે લેવાનું હોય તો પ સારો લેવાય એમ. અને ગેમ રમવા માટે લેવો હોય તો પછી એ પ્રમાણે લેવા બીજું શું
ગેમો રમવા માટે.
હમ હમ હ ચાલે વધો ના આવે લેવો હોય તો બીજું શું.
આપડ ફી ફાયર ફી ફાયર ફાયર
ના ના એવું એવું બધું ના લેવાય એ બધું રમવા માટે ના રમવા માટે લેવાય યા ના લેવાય બધું.
ફાઈવજી લેવાનો હે ફાઈવજી
હ હ ચાલે વોધો ના આ વિવો લઈ લો વિવો હારો એમ વિવો ક ઓપો.
હમ વિવો જ કીધો વિવો ટી ફોર-
હ હા બરોબર
એ જો લેવાનું હતા
એવું એમને
હમ
ચાલે વધુ ના આવે બજેટ સારું હોય તો કોય તો હું લેવડાવ તમ મોબાઈલ તો મત થાય હું ના એ એના એના કરતા સેમસંગ નો લોન ગમે તે
હમ તો પણ મુખો ના આવ બઉ
અલ સેમસંગમાં હાર મારા આવે પંદર વી હજાર આવે હાર મારો મોબાઈલ આવે
એવું
તો ભાઈ સેમસંગમાં હરા હરા મોડલ હૈ જબરજસ્ત તોમને ખબર
હમ હમ
હે
હ હાજયુ મોડેલ કુ હ કોતો ખરી
જે ટેવેન્ટી ફોર હવે ઘણા બધા આવે. ખાસા મોડેલ આવે, સેમસેન્ગ આપે સારા વિવો આવે ઓપ્પો આવે ઘણા બધા આવે જૂનામાં ઈચ્છા ખરી જૂનામાં ખરી ઈચ્છા જૂનું લેવામાં તો કોઈ કરાવું હો કઉ કોઈ ભાઈબંધ ને વેચવું બેચવું હોય તો.
હ જૂનો તો આ્યો ને
નઈ નહ કો સારો મતલબાર વેચવાનો હોય કોઈને ચાર ત્રણ ચાર મહિના વાપરેલો હોય
હ
અને મળની જાય તો ચાલન
ના ના હ ી હલોો